કૃષ્ણા બસ હું મજામાં છું તમે કેમ છો?
પણ મજામાં છું બાક બતાડો શું ચાલી રહ્યું છે શું કર તા હતા
બસ કાઈ નઈ હમણાં જ આજે તો શું હતું કે અમારા અહિયા એક અહ એક અહ એક બિની હતી ને એને એના બાળક થયું હતું, તો એને સૂરજ અહીંયા, અમારે અહીં સૂરજ પૂજવા પૂજવાની એક રીતિ રિવાજ હોય છે. તો ત્યાં ગયા હતા તો ત્યાંથી આવતા આવતા મોડું થઈ ગયું, તો ફટાફટ અ થોડુંક રાંધ્યું અને પછી બસ હવે એજ જમવા બેસવાની તૈયારી કરીએ છે.
અચ્છા, અચ્છા, હા તો આતો મતલબ સ મતલબ છે કે ત્યાં પણ આ મતલબ અલગ જ કઈ રીતિ રિવાજ છે ને, મતલબ આપણું જે ભારત દેશ છે ને એ પોતાની સંસ્કૃતિ અને પરંપરા અને રીતિ રિવાજ માટે આખી દુનિયામાં જાણીતું છે, મતલબ દરેક રાજ્યમાં પોત પોતાના અલગ અલગ રીત રિતી રિવાજ છે.
બિલકુલ જન બાળક ના જન્મથી લઈને અને મૃત્યુ સુધી કેટલા બધા સંસ્કારો હોય છે, તો એ બધા જ આપ આપડા રીતિ રિવાજમાં જોવામાં મલે છે. કે જન્મે ત્યાં તઈ ત્યારથી લઈને જન્મથી પહેલાથી જ, ગર્ભાધાન અવસ્થા તાથી લઈને એને બધા રીતિ રિવાજો ચાલી પડે છે તો તે મૃત્યુ પર્યંત તે એના રીતિ રિવાજો જોવામાં મળે છે અને જો હું આ તમને કહું છું. કે જેવી રીતે બાળક નો જન્મ થાય તો આપણે જન્મની ઘૂંટ્ટી હ હ. ઘૂંટ્ટી પીવડાવીએ છીએ એ પછી અ બહુ આપણે પનઘટ પૂજન કરીએ છે હા એવી રીતે કેટલાય બધા આપણે સંસ્કારો જોવામાં મળે છે અને લગ્નને લઈને પણ એટલા જ આપડા સંસ્થા અહિયાં રીતિ રિવાજો જોવાવામાંમાં મળે છે જેમાં જે જેમાંથી લગ્ન માંડે છે. ત્યાંથી વિનાયક પૂજા પછી અ અ પી થી બરા પછી હા હલ્દી કુમકુમ કુમકુમ પત્રિકા અને કા દોરો બાંધવાની રીત એમ એમ પ્ર ક્યારે લગ્નને લઈને પણ વિવાહમાં પણ બહુ જ બધા અ રીતિ રિવાજો આપ આપણા સંસ્કૃતિમાં જોવાવામાં મળે છે. અ પછી જો કેટલા બધા જે ક અલગ અલગ છોક છોકરીનું લગ્ન કરતા હોય. તો એ લોકો વ્રત રાખે. જે તો એને કન્યાવળ કહેવામાં આવે છે.
હા અમાર અમારામાં પણ એ કરે છે.
હા. પછી જયારે અ અ વર બરાત લઈને આવે છે તો પછી એ તોરણ ઉપર ઉપ અ. એ તો ણમાં મારવાની એ પણ પ્રથા છે એક.
હા. મતલબ આપણા દેશમાં હા બોલો.
આ પ્રમાણે જોઈએ તો આપણા રીતિ રિવાજ બહુ જ વિસ્તૃત છે આપણે ભારતીય સંસ્કૃતિના જે રીતિ રિવાજ છે, એ બહુ જ અથક બધી જ જગ્યાએ જુદા જુદા એમાં ફેરફાર અને બહુ બધા
હમ, હા નહી નહી મળે છે અને છે ને આપણા દેશ માં જે વિવિધતા હોવા છતાં પણ લોકો જે પ્રેમ અને એકતાથી રહે છે ને, અને અલગ અલગ ભાષા છે એ લોકોની, અલગ અલગ અ કપડા પહેરવાના હોય છે. ખાણ પાણ અલગ હોવા છતાં પણ, ભારતીય સંસ્કાર બધાને જોડી રાખે છે જેના બધાના રીતિ રિવાજો હોય છે એ બધાને આમ જોડી રાખે છે.
બિલકુલ સાચું કવ છું એ મનથી બિલકુલ એક છે, દિલથી એક એકદમ એક છે વિભિન્ન હોવા ત છતાં પણ એક કાતા છે.
હા, અને આપણા જે આપણા જ ત્યાં જ છે એ છે કે નાના બાળકોને પણ આપણે બાળપણથી જ, એ આપણા જે વડીલો છે એનો આદર કરવાનું શીખાવીએ છીએ, અને આ આપણા સંસ્કારોની સૌથી મોટી ઓળખ છે. જે કે આપણા ઘરમાં જે કે આપણા ઘરમાં, આપણા મમ્મી પપ્પા છે દાદા દાદી છે, તો એમને મતલબ સારા સંસ્કાર આપીએ કે દાદા દાદી ને આવી રીતે કહેવાનું આમ કેહેવાનું, તો એ સૌથી પ્રેમથી બોલવાનું અને એ મતલબ એ સારા સંસ્કાર કેહેવાય છે.
બિલકુલ સાચું.
મદદ કરવા સિ મદદ કરવાનું આપણેે એમને શિખામણ આપીએ, તો એ બધું આપણા સંસ્કાર જ છે.
બિલકુલ આપણે બાળપણથી એક જેવી રીતે છોડને ઉછેરીએ તો આપણેે જેવું આપણે જે મનથી એ છોરને ઉછેરીશું, એવો જ આપણને ફલ મળશે. એજ પ્રમાણે બાળકના અ સંસ્કારમાં પણ આપેલ, આપણે જેવા સંસ્કાર કાર સિંચીશું. એવો જ બાળકનો સ્વભાવ હશે અને આગળ વળીને આપણને પણ એના એ આપણા સાથે પણ એવો જ વર્તાવ કરશે. એટલે આપણને એને સારા સંસ્કારો જરૂર થી આપવા જોઈએ.
હા નહી આપવા જોઈએ અને આપણા અ આપણા દેશમાં તો મતલબ શું કે તહેવારોનું પણ એટલું જ મહત્વ છે. અ દિવાળીમાં પણ તમે જોવ છો કે પ્રકાશ અને સકારાત્મક નો તહેવાર છે. લોકો ઘરની સાફ સફાઈ તો કરે જ છે પણ દીવા પ્રગટાવે છે. અને પરિવાર સાથે અ ખુશીથી રહે છે. અને પછી પાછું. હા બોલો
બિલકુલ સાચું કહ છો. તમે આપડા અહિયાં બહુ બધા અલગ અલગ તહેવારો પણ મનાવવામાં બહુ જ જ આવે છે હિન્દુ, મુસ્ મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ. બધા જ ધર્મો પ્રત્યે આપણે સદભાવના રાખી. છે અને બધા ધર્મો અ એક સાથે મળીને અ બધા તહેવારો ઉજમે છે બહુ સાથે મળીને. તો પણ એમાં પણ આપણે જો રુચિ રાખીએ છીએ, કે દિવાળી હોય છે તો પણ બધા મળીને મનાવે છે, અને ભલે ગુડી પડ ડવો કે કોઈ પણ અ ચૈત્ર, હા કોઈ પણ પર્વ હોય એ પર્વ ને બહુ સકારાત્મકતાથી, અને આપણે પૂરી એને રીતિ રિવાજ થી પૂરો
હા અને આપણા દેશ માં પણ તમે કહ્યું જે રીતે કે લગ્ન નું પણ એટલું જ મતલબ છે રીતિ રિવાજ છે, તો આ લગ્નમાં પણ જયારે વરરજા અને કન્યા ના સાત ફેરા લે છે, એ જ મતલબ સાત વચ-વચન પ્રતિક માનવામાં આવ્યું છે, કે લગ્ન પહેલા મહેંદી સંગીત અને હળદર તમે કીધું જેવી રીતે, કે બધી વિધિઓનો પરિવારના સાથે સભ્યો, શું કે મેમ્બર સાથે બેસીને આનંદ કરે છે આનંદથી એ બધા રીતિ રિવાજ ઉજવે છે. એ પણ એક જોવા જેવું જ હોય છે. કે આપડા દેશમાં હા એ આપણા દેશમાં જ આ થતું હોય છે બહાર કશે નથી થતું હોય છે, કે આપણા દેશમાં બહારના લોકો પણ આવીને આપણા રીતિ રિવાજો જોય છે, જે ફોરેનર્સ હોય ને, ઈ લોકો આપણને પૈસા આપીને પણ આપણા જે રીતિ રિવાજ થી જે આપણેે લગ્ન કરે ને એ જોવા માટે આવે છે, પૈસા આપીને જોવા માટે આવે છે.
બિલકુલ, અને આપણા રીતિ રિવાજ થી એ લોકો એટ એટલા આકર્ષિત થઈ ગયા છે. કે ડેસ્ટિનેશન વેડિંગ માટે આપણો ભારત દેશ નો ચુનાવ કરે છે અને એમાં પણ વધારે પડતા આપણે બ હ કેટલી એ એવા સ્થળો છે જ્યાં રાજા મહારાજાઓ એ લગ્ન કર્યા એવા સ્થળોનું એક ચુનાવ કરે છે.
હા. વેડિંગ કરે છે. કારણ કે આપડા દેશમાં જે છે ને મહેમાનને ભગવાનને સમાન આપવામાં આવ્યું છે. આમ કે છે ને કે અતિથિ દેવો ભવ એ એજ આપણા ભારતની સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે.
બિલકુલ. ખૂબ જ સાચું કહો છો તમે અને તેમ જેમ તમે લગ્નના એટલા બધા રીતિ રિવાજ કીધા તો હું પણ તમને એક રીવ-રિવા તો હું કે-અ ટુટીયાની રસમ તમે સ હસે કી હા. જ્યારે છે એઈ લઈને જાય તો ઇના પાછળથી ઇના ત્યાં પરિવાર વાળા બધા અ-વધાર-વ કારણ કે બરાતમાં બધા તો જેન્ટસ હોય છે એ તો બરાત માં જતા રહે છે. તો હું જે લેડીઝ તો હોય છે એ બ ઘરે જોયા હોય છે મહિલાઓ ત-એ બ મહિલાઓ હ-હ. મજાક ના રૂપમાં ટુટિયાની રસ્મ કાઢે છે જેમાં જેવી રીતે લગન થાય. એવી રીતે પૂરી લગન ને હસ સી મજાક ના અ હ-હ-હસી મજાકમાં કરીને પછી આ ટુટિયાની રસ્મ કાઢે છે તો એ પણ એક અનુ
હા એ પણ એક હા આપણા ત્યાંની એક અનોખી રસમ જે પણ જોવા જેવી છે એમાં લેડીસો ખુલ્લેથી હસી કરે છે મજાકો કરે છે અને મતલબ એ લોકો પણ એકદમ ફૂલ એન્જોય કરે છે એ મુમેનને
બિલકુલ અને કે આપણા અને કેટલી બધી અ-એવા પણ-અ-અમ જે અ-વ રસ્મ છે કે જેને ના નમ્મ અ મૃત્યુ પછી પણ રી-નિભાવવામાં આવે. જેમ કે અ રસ્મ અ-પિતાની મૃત્યુને પછી જે-અમ ઘર પરિવારની જિમ્મેદારી જે પુત્ર નિભાવે છે તો એ પુત્રના માથે પગડી પહેરાવીને રસ્મ કરવામાં આવે છે આ બધી ઉત્તરાધિકારીની રસ્મ કહેવાય છે. આ પહેલા રાજામા સમય પરથી પછી સુધી પણ આ કરવામાં આવે છે.
હા હા. અને પછી આપ હાલો. હા-હા-હા-હા-અ-હા-હા મતલબ છે ને કે હમણાં તો આ તમે કીધું એ વાત બરાબર છે પણ આજે નાના-નાના ગામડાઓમાં તમે જોયું હોઇતો આજે પણ લોકો છે ને મહેમાન આવે ત્યારે ખુબ સમ્માનથી એ લોકોનો સ્વાગત કરે છે અને જે આપણા સંસ્કાર અને જે આપણું સંયુક્ત પરિવારનું મહત્વ છે ને એ બધા સાથે રહે છે એકબીજાને અ-શું-કે-અ ખુશીઓ આપે છે જ્યાં આ જે મોટા શેહેરોમાં ને એ લોકો નાના નાના પરિવાર માં વધી રહ્યા છે. છતાં લોકો પોતાના મૂળ સંસ્કાર કારો નથી ભૂલતા તમે આ જોયું હોય તો ભલે નાનું પરિવાર હોય કે મોટું પરિવાર હોય છે.
બિલકુલ વસુદેવ કુટુંબકમની જે ભાવના આપ આપડા દેશમાં છે એ આપડે અ આપણા દેશને બીજા બધા ભિન્ન દેશોથી અલગ આટલા માટે જ એના માટે જ કરે કરે છે. અને આપડા ત્યાં જે પ્રમાણે મહેમાન આપ તમે કીધું કે મહેમાનોને બહુ જ અ ઊંચું સ્થાન આપ આપેલો છે ભગવાન નો બીજો રૂપ મહેમાન તરીકે કહેવામાં આવે છે. તો ક અ લોકો બઉ ઘરે આવે તો પહેલા તો બહ જ પહેલાના જમાનામાં લોકો મહેમાન ને ભગ ભગવાનની ભગવાન નું સ્થાન આપતા હતા. બહુ જ ખાતરી કરતા હતા હવે પણ કરે છે. માન સન્માન આપે છે પણ પહેલા એનો અતિથિ નો બહુ સત્કાર બહુ જ અલગ જ ભિન્ન પ્રકારથી થતો હતો તમે સુદામા અને કૃષ્ણ ની એક સ્ટોરી સાંભળી હશે કે સુદામાં બહુ જ ગરીબ હતા અને કૃષ્ણ ભગવાનના ત્યાં પધાર્યા હતા તો પોતે ભગવાન જે રાજ હું અટલા ધ્યાન તે આ બ્રહ્માંડ ના જે રાજા છે એમને પણ પોતાના જે ઘરે અતિથિ આયોજ તો પો એમના પગ ધોઈને અને પછી એમનો સ્વાગત અને સત્કાર
હા હા એવા એ પણ સરસ છે એ પણ છે. હમ.
ચાલો પછી આપડી વાતો તો બહુ લાંબી ચાલશે પણ ફરીથી આપણે જરૂર થી આના વિશે ચર્ચા કરીશું. હા હા હમણાં રજા લઈએ જય શ્રી કૃષ્ણ.